હેલો હા જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ બસ મજા.
હેલો કેમ છો?
બસ બસ મજા મજા મજા.
આપડે આજે છે ને બાળપણમાં જે આપડે સ્કૂલે જતા એ . કરીએ. કે ત્યારે આપણે શું કરતા હતા અને કેવી રીતે તે આપણે સ્કૂલે જતા એના વિશે થોડી વાત કરીએ, અમે જયારે નાના હતા ને ત્યારે અત્યારે જે સ્કૂલ બેગ આવ્યા જેવા સ્કૂલ બેગ તો કઈ હતા ની થેલીમાં જ તે બધી બુક લઈને જાતા. અને એ થેલી સરસ હોય. અને એમાં અમે કપડા સરસ અ ચોપડા બધા બરાબર ગોઠવી અને સરસ રી તે અમે રાખતા, એવી રીતે કરતા અને પેન થીને એવું લખવાનું હોય તો બહુ સારું લાગતું એમ અને ત્યારના બધા અમારા જે શિક્ષકો હતા ને એ પણ બહુ લાગણી વાળા ને એવા હતા. અને ઘણા શિક્ષકો આપણને ત એમ ગમી જાય એવા હોય, ઈ લોકો ને વાત કરવાનું જે હોય એ બધું બહુ સારું હોય એમ
સારું હોય હા હા.
હા તમારે કોઈ અનુભવ હોય તો કેઓ.
મારે તો અનુભવ તો ઘણા બધા છે, કે અમને શિક્ષકો ત્યારે આમ માનવતા અને પેલું રાખતા કે ભાઈ છોકરું નાનું છે વેલું મોડું આવે તો બી ચલાવતા થોડુંક સપોર્ટ બી કરતા અને અમે તો તમે કીધું એમ કેમેલી કપડા ની ભરેલી થેલી હોય ને એમાં ચોપ કડા લઈને માથે મૂકીને જાતા. અને શિક્ષકો એ સારું ભણાવતા જ તેયારેય એમ કે અમુક ટીચરો ના તો મે સોંય કે અમુક વિષો હોય તો ઈ સારા લેતા હોય તો જ ઉઠવાનું મન ભી નો થાતું કે હજી જી સર ભણાવ્યા જ કરે ભણાવ્યા જ કરે એમ.
હમ ના ના બરાબર છે ભણવાનું પણ સરસ હતું અને સાથે સાથે બધી સ્કૂલની એક્ટિવિટી પણ બધી બો સારી થતી ત હતી સ્પોર્ટ પણ થા અને ચિત્રકામ પણ થાતું સાથે સાથે અને અમારે એનસીસી હતું હું એક સ્કૂલ માં હતી ને ત્યાં મારે એનસીસી પણ હતું તો ઘણી બધી મારી એક્ટિવિટી હતી અને દર શનિવારે તો સ્પેશિયલ છોકરાઓ નું જે ટેલેન્ટ હોય એ દેખાડવાનું દિવસ હોય એટલે બાલ સ જેવું પણ રાખતા એટલે એમાં ઘણા લોકો ગીત ગાય ઘણા ભજન ગાય કોઈ જોક્સ કે કઈ વાર્તા કે અથવા તો કોઈ પોતાનું કઈ નવું કર્યું હોય અ કર્યું હોય એના વિશે વાત કરે છે તો ઈ એક અને આપણને સ્ટેજ કોન્ફિડન્સ આવે આવી રીતે આપણે વાત કરીએ તો એક સ્ટેજ કોન્ફિડન્સ લાવે તો એવું બધું અમે હું ત્યા આગળ તાં
બરાબર સ્કૂલ માં પણ સ્કૂલની આનંદ અલગ હતી અમારે તો ત્યાં છે ને ચણા ને એવું બહાર નાસ્તો લેવા નો જાવો પડે ને એટલે સ્કૂલમાં ને સ્કૂલમાં તમને નાસ્તો ગરમ મળી રહે ને હેલ્ધી મળી રહેે એવો નાસ્તો બી આપતા. એના અમુક રકમ રાખ કે હોય કે ભાઈ આટલા પૈસા કે આટલા રૂપિયા માં આટલી વસ્તુ આપવાની તો એ ક્લાસ દીઠ મોટા સ્ટાન્ડર્ડ થી ચાલુ ખરે તે ક્લાસમીટ બબે ચાર ચજણને બેસાડતા ભાગ દેવા માટે તે રિસર્ચ પૂરો થાય ત્યાં સુધી પછી છેલ્લી દસ મિનિટ લોકો જે ભાગ વેચતા હોય એના માટે આપે કે તમે ભાગ અ તમારા માટે કે અત્યાર સુધી તમે ઈ પૈસા ખાઈ પી અને જે પૈસા હોય એ તમારે પ્રિન્સિપાલ ને પછી ગણતરી કરીને આપી દેવાના. અને હેલ્ધી નાસ્ તો અને ગરમ નાસ્તો અમારે ફૂલમાં જ બનાવતા. તેરસો કે તમે લંચબોક્સમાં જાતે લઈ જાવ ગરમ નાશ તો ઓલો સ્કૂલ માંથી અમને અમુક પૈસા મળતો તમારે એવું મળતું
હા અમારે અમારી વખતે એવું હતું એ આપણું હેલ્ધી નાસ્તો એ સારું પડે ને અપને અને આપણે પેટ ભરીને ખ શક કેને બનાવતાય તે લોકો સારું હા બનાવતાય સારું પછી જે હમા સ્કૂલમાં એક વન પેલું બ્રહ્મ કયું ભોજન મધ્યાહન ભોજન શરૂ કર્યું હતું
અચ્છા
મધ્યાહન ભોજનનું પણ શરૂ કરેલું એટલે ત્યારે શું છે કે ઘરેથી આપણે થાળીને એવું લઈ જવાનું અને ત્યાં એ લોકો આપણને કઈક થોડું ઘણું જમવા માટે આપે અમ ક્યારેક સારું બનાવું હોય ક્યારેક એવી રીતે હોય એવું બધું હોય પણ ઈ એ એક અલગ આનંદ હતો બધા ફ્રેન્ડની સાથે મળીને આપણે જમવા બેસી તો ઈ બો સારું લાગતું હતું, અને પછી જ્યારે અત્યારે જે સ્કૂલમાં બ એન્યુઅલ ડે જેવું થઇ ગયું છે ને. તો ત્યારે મને યાદ આવે કે બહુ એ એન્યુઅલ ડે જેવું નતું પણ પ્રસાદી રાખતા. આખો ક્લાસ ભેગો થઈ. બધા મળી, અને સૌ સૌ પોતાની રીતે પ્રસાદી કરતા. હા એ અને રૂમ પોતાનો ક્લાસ. શણગારતા અને ઘણા જમવા જેવી પ્રસાદી કરી નાખતા. ઘણા પ્રસાદી ભલે ગમે તે કરો પણ તમારે આમ પેટ ભરાઈ જતું તમારું એની અંદરથી. એવી રીતનું હતું બધું. હા હા.
અચ્છા અચ્છા. અમારે એવું કર. ભાઈ પ્રસાદી તો સરસ્વતી માતા. પોતાનો ફોટો ખુરશી માં મૂકે, બધા ટીચરોને બોલાવ. વે છેલ્લા દિવસે ટીચરોને બધા પગે લાગે, અને પછી સમોસા છે કે કઈ બી નાસ્તો હેલ્ધી જેવો રાખે. રાખે એટલે બપોર થી હોય. તે સાજ ન પાંચ વાગ્યા સુધી. નવા નવા ભાઈ તે દિવસે યુનિફોર્મ ફોમ ન પહેરે બધાએ પોતપોતાને મનગમ તા કપડા પહેરીને આવે અને સ્કૂલ બેગ તો લઈ જ ન
હમ્મ હમ્મ હમ્મ.
કેવું બધું કરતા, પછી સાંજ સુધી રો કાય પછી ટી ની સાથે સીધા એક એક્ઝામ દેવા આવતા બધા. નાનંદ હતો એક જાતનો અત્યારે એન્યુઅલ ડે ને એવું બધું થઈ ગયું છે કી
અમારે પછી ટીચર્સ ડે હમ્મ હમ્મ.
હા હા. ટીચર્સ ડે હતા પાંચમી સપ્ટેમ્બર. હા હા.
હા ત્યારે તે બહ મોટું સરસ સેલિબ્રેશન કરતા. બધા મો ટા છોકરા હોય કે આપણે પોત ત જ્યારે મોટા સ્ટાન્ડર્ડમાં જઈએ તો પછી બીજા નાના ક્લાસ હોય ત્યાં આગળ આપણે પીરિયડ લેવા જવાનું. એ લોકોને ભણાવવાના થોડા પણ એક અલગ આનંદ. જે કે ટીચર બન્યા હોય ને આપણને ટીચર જેવું ફિલિંગ આવે એમ.
ફીલિંગ આવે. અને એ પણ આનંદ હતો. ટીચરો પછી એમાંથી સલટીફિકટ આપતા. ઈનામ આપતા કોણ ટીચર સારું છે. પછી કોણ પ્રિન્સિપ પાલ બન્યું હતું. તો પ્રિન્સિપાલ ના ઈ જે નવા પ્રિન્સ સીપાલ બનીયા હોય એના હસ્તે આપ આપણને સલફિકેટ આપે. અને ઈનામ કઈ આપ કે પેલો બીજો ત્રીજો કયો ક્લાસ આવ્યો છે. ભણવામાં એ રીતે અમારે રાખતા ત્યાં.
હમ્મ.
. ફોટો પડાવતા એમ કે ગ્રુપ યાદી રે એ માટે. સેલિબ્રેશન કરીને ગ્રુપ ફો તો કરતા એનો અલગ આખો રૂમ હોય.
હ હ હ હ.
થી આઠ સાત સુધી ભણાવતા બધા ટીચરો. તે દિવસે ટીચરોને કઈક કામજ ન હોય. ખાલી બધે નિરીક્ષણ જ કરવાનું હોય. પ્રિન્સિપાલ સહિત. તમારે શું કેવું છે?
આપણે જ્યારે ટીચર બન્યા હોય તો આપણે જે ટીચરનો સબ્જેક્ટ લીધો હોય તો આપણને જાણે એવું જ લાગે કે ઈ ટીચર આપણામાં આવી ગયા છે.
આવી ગયા છે હા.
કરવાની સ્ટાઈલ એની બોલવાની સ્ટાઈલ એની ભણાવવાની સ્ટાઈલ એ બધું જાણે આપણે ઈ ટીચર બ આપણે જે ટીચર બની ગયા છે. એવું સરસ આપણને ફિલિંગ આવ
ફીલિંગ આવતું હા બરાબર છે.
. અને પછી બધું આ તમે કયો છે મસ પોર્ટસ એ બધું પણ બહુ સારું કરતા ત્યાં આગળ રમત ગમતને એની કોમ્પિટિશન પણ થા અ લોંગ જમ્પ છે કે ક્રિકેટ છે. કે અવ દોડ બસ સમ અત્તારે પાંનસો મીટર દોડવાની રેસ કે તો આવું બધું એક કરતા અમે ત્યાં આગળ એમ અને ક્યારેક બેસીને વાતો કરીએ, લાયબ્રેરીમાં જાયે, આવું બધું અમે લોકો કરતા
અચ્છા, અચ્છા. એ બોલો બાકી તમને મળીને આનંદ થયો, પછી આપણેે પાછી મુલાકાત કોને પર વાતચીત કરશું, બરાબર?
ના, ના, અજી તો આપણે છે ન તમે પછી બીજું તમારે કઈ અનુભ હોય તો શેર કરો સારો અનુભવ હોય તો, સ્કૂલમાં તમે
હા સ્કૂલમાં તો અમે શું પીટી ટીચર બન્યા હોય તો પછી છોકરાઓને ભીઠી વારતા અને આનંદ કરાવતા અને બધા પી ટી બની અને આનંદ કરાવીએ કે ભાઈ આ ચાલો મેં પીટી ટી બન્યા છીએ તો એનો આનંદ કરાવું છું એવા બધા કરતા છોકરાઓને
અમે અમે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલ તો અમારા ઘરથી બહુ દૂર હતી તો અમે ચાલીને વ્યાજતા ચાલીને જતા ચાલીને આવતા પછી ઘરે ને થોડુંક ઘરમાં હેલ્પ કરતા અને રમવા પણ જતા તોય અમને થાક ન લાગતો અત્યારે ના છોકરાને તો શું છે આપે પેરેન્ટ્સ લેવા જાય મૂકવા જાય ટ્યુશનમાં જવાનું હોય તો ત્યાં લેવા જાય મૂકવા જાય સ્કૂલે લેવા મૂકવા જાય અને રમવા માટે તો ચલી લોકો પૈસા ખર્ચી ને એને રમવા
રમા મોકલે પેલા તો ફ્રી માં બધી રમત થતી
તો બધું
ફ્રી માં થતું સ્કૂલમાં જ તે ને આનંદ કરતા.
હા ચાલીને જતા તો આપને થા ન લાગતો પેલા હમમ. પેલા તો ક્યાં કઈ વાહન તો હતું નહી તો આ જ્યાં જવાનું હોય ત્યાં બધે ચાલીને જવાનું થતું આપણે. તો અને આખી સ્કૂલ હતી પેલા તો બધું સ્કૂલ ને એવું બધું તો બો દૂર રહેતું નજીક તો કઈ હોય નહીં.
અને પેલા તો કઈ વાહને ય ન વાહને ય નહોતા ને પેલા તો
હમ હમ. પછી સ્કૂલ થી આવીને જમી ને પાછા ટ્યુશનમાં જવાનું પાછું બધું રાત બધું ભેગું કરીને બધા ટ્યુશન નું અને સ્કૂલ નું લેશન
લેસન કરવાનું.
એ બધું પણ એક અલગ અનુભવ છે. હમ અને આ જો આપડે સ્કૂલમાં કેપ્ટન હોય હા જોઈ એ એક તમને કહેવાનું કે અમારું અત્યારે જે ઇલેક્શ ત્યારનું જે ઇલેક એવો અમારે સ્કૂલમાં પણ અમારે સ્કૂલ કેપ્ટન માટેનું ઇલે ક્શન થાતુ, દરેક ક્લાસના મેમ્બરો છે જુ ધી અને એમાંય તે અમારે સ્કૂલના પ્રમુખે કે જી એસ કેમ થતા અમારે અત્યારે જેમ આપડે ગવર્મેન્ટમાં હોય છે, એવી રીતે પ્રમુખ છે, વાઇસ પ્રમુખ છે, એવી રીતે થતું હોય એમ. તો એ પણ એક બહુ સરસ આનંદ છે અને ક્યારેક આપણે ક્લાસમાં ક્લાસ કેપ્ટન કેવી રીતે થતા હોય તો પછી બધાનું લેશન ચેક કરવાનું હોય અથવા તો ક્યારેક ટીચર કોઈ કામમાં હોય તો આપણને ક્લાસની જવાબદારી સોંપી દે, તો ઈ પણ એક અલગ જ મજા આવતી આપણે સ્કૂલના સમયની.
હા. અને બધા ટીચર અ કેપ્ટનમાંથી અ જી પ્રમુખ ચૂટાતા.
હા.
જી એસ કેવા તું એને હા સ્કૂલ કેપ્ટન કે આખી સ્કૂલનું પછી એણે જ સંચાલન કરવાનું, શું થાય છે, શું નહી? આ કેસ
સ્કૂલમાં હ સ્કૂલની જે કઈ એક્ટિવિટી હોય એ નુય ધ્યાન રાખે
ધ્યાન રાખતા એવું બધું હતું
બહુ મજા આવે તમારી સાથે જુના સ્કૂલની દિવસ સૌની વાત યાદ કરી અને બહુ મજા આવે ઘણો આનંદ થયો બધા જૂના દિવસો તાજા થઈ ગયા.
નવા ટોપિક સાથે મળશું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ